હો
કેમ છો
બસ મજામા
અમે મજા અમે ય મજામાં
હા
જમી લીધું
ના બાકી છો જમવાનું
તો તમે ક્યારે જમો
બસ સટાણે જ જમ્યા પણ મેમાન આવવાના છે ને તેની રાહ જોઈએ એટલે મેમાન આવી પછી
એવું છે તો તો શું બનાવું મહેમાન માટે
મહેમાન માટે તો બનાવી યુ દાળ ભાત ને શાક રોટલી ને એવું બધું સાદું બનાવ્યું
હા હા ત્યાં ચોમાસામાં તો બીજું કઈ હોય નહી વધારે હમ કેમ તમારા ઘરે કઈ પ્રસંગ છે એટલે મેમાન આવવાના કે ખાલી એમને એમ આવવાના
ના ના ખાલી આટો મારવા અઈથી નીકળા તા ને જાતા તા ફરવા તો એ કેમ આવીએ ફોન આવ્યો તો હુંક આવો તો જમીને જ નીકળજો ત્યાં ઉપાધિ ની તમારે પછી બાર કઈ હોટલમાં જમવું નઈ
હા
એમ કરશું કે તો એક બપોર અમ પોચવાના સી કે તો હ બનાવી નાખીશ રસોઈ
હા
તો ઈ કે બનાવી નાખજો બીજું હું સાદું બનાવજો ઈ કે અમને ઈ કે પછી તળેલું તેલ વાળું નહીં ભાવે કે
હા
એટલે ગાડીમાં પછી જવું હોય તો હોય કે નહી મજા આવે એમને હું કારું તો
ખાય તો એ શરીર માટે આપણે હારું નહી
હા એટલે જ ને છોકરા નાના હોય
હા
અને પછી બધાઈને તળેલું ખાવું એના કરતા બહાર જાવું તોવારી કઈક થાય તો એના કરતા કે સાદું રોટલી શાક ને એવું હોય ને દાળ ભાત ને તો સારું એ તો પછી એવું જ બનાવ્યું
હા હમણાં તો રક્ષાબંધન છે ક્યારે છે રક્ષાબંધન
રક્ષાબંધન તો હજી વાર છે ને થોડીક એક મહિનાની વાર હઈશે કદાચ આવતા મહિનામાં એ છે આઠમા મહિનામાં
હા આઠમા મહિનામાં હોય ને શ્રાવણ મહિનામાં હોય કે નહી પ્રબંધન
હા શ્રાવણ મહિનામાં હો
હા ત્યારે પૂનમ ના દિવસે કદા જોય ને પૂર્ણિમા દિવસે રક્ષાબંધન હોય એવું કઈ કઈ હા
હ રક્ષાબંધન હ રાખડી ગામમાં આવવા માં છે હવે અગાઉ આવવા માંડે વીસપ પચીસ દિ ની થાય ને વાર હોય ને તો આવવા માંડે કારણ કે આખે કોઈને મોકલવાની હોય ને એટલે મો મોલાવી ગઈ એટલે બજારમાં આવવા માં
કોઈ ભાઈ બહેન હોય તો પોચી નક
હા છેટા હોય ને એટલે પછી એને કુરિયર કરવી હોય એટલે વેલી વેચાવા મડે
હા કોરિયર કરી દે ક્યા તો ટ પ્લ કરી દે ને હવે તો અત્યારે તો ઓનલાઈન આવી ગયું છે એટલે ઓનલાઈન પાર્સલ કરી દે
હા ઓનલાઈનઈએ સારું વેલી પહોંચી જ
હા જે ઘરે ભાઈ બહેન હોય એને તો કઈ વાંધો ન હોય એ તો બે ભાઈ બહેન બાંધી દેવાના છે કોઈ ના લગ્ન થઈ ગયા હોય બેન ના તોય દૂર રતી હોય તો એ મોકલાવી દેવા આજુબાજુના ગામડામાં બે રહેતા હોય તો એને ઘરે જઈને બાંધવા જાય તો ભાઈ બેહેનની ઘેરે આવે કા તો બેન ભાઈ ની ઘેરે જાય
હા રક્ષાબંધનમાં તો એવું જ હોય કે કોઈ આવે કોઈ જાય
હા નવા નવા કપડા પહેર્યા અને નવા નવા કપડા લે ન હોય તો
કઈ નિષઠાન લઈ જાય મીઠું મોઢું કરવા પેંડા અને ચોકલેટ ને રાખડી લઈ જાય પછી ગિફ્ટ આપે બેનને રાખડી બાંધી હોય હતી
હા
એું બધી હોય રક્ષાબંધન માં તો પછી તો હું તહેવાર ચાલુ થઇ જાય જન્માષ્ટમી આવે રક્ષાબંધન પછી
હા
ઘણું આવે એ મહિનામાં તો
હા ર રક્ષાબંધન તો જો કેવા માટે ઉજવવામાં આવે કે ભાઈની રક્ષા કરે હંમેશા ભાઈ નો રક્ષા રણ થાય એ માટે બેન ભાઈને રાખડી બાંધતી હોય ને કે ભાઈ હા ભાઈ આખું વર્ષ એનું રક્ષા કરી શકે બેનને એટલા માટે બેન ભાઈ ના કાંડામાં રાખ કકડી બાંધી હોય
હા
આપણે આ તો ક્યાર ન જ આવેલ આવે કે ભગવાન ના જમાના ન આવેલો આવે કે દ્રવ દીએ તો હું ક્યું તું કે એના હું કપડું હતું એક કપડાં નો એમાંથી એક લીરો દોડીને પછી કૃષ્ણ ના હાથમાં બેન જતો હતી કૃષ્ણ પછી એની રક્ષા કઈ રીતે ને એના એના જમાના થી આલો આવે છે કે બેન ભાઈ ને રાખ બાંધ્યા હા પેલા તો એવું કઈ નતું કે એટલી મોંઘી રાખડી લેવી ને
પેલા તો અહિયાં કપ કપડાં પહેર્યા હોય ને તો એ ચુંદડીને કટકો બાંધી દેતા તો એ રક્ષા કરેમ એનાથી ખાલી બાંધી દઈ ને ગમેી હવે નીકળું ત્યાં રાખડી આવી રીતના ને સ્ટોન વાળી, ને નામ વાળી, ને અલગ-અલગ રાખડી નીકળી
હા, નાના છોકરા હોય તો એને લાઈટ વાળીને, કાર્ટૂન વાળી, ડીંગલાઓ વાળી ને હા, મોટા હોય તો એને અલગ મળે ને કોઈ પૈસા વાળા હોય તો ચાંદીની બનાવે, સોનાની બનાવે
હા.
કોઈ સામાન્ય હોય, તો એ એમને લઈ રાખડી
હા.
હા, અલગ-અલગ આવે તો બધા આધુનિક જમાના પ્રમાણે બધું નીકળે નવું-નવું નીકળતું જાય. પેલા તો એવું કઈ ન હતું કે ખાલી એક કપડાનો એક ટુકડો બાંધી દે તો એ હાલતું કે ભાઈ બેનની રક્ષા કરે.
તો હ તોય હાલ તો હટાણે તો નો હાલ હટાણે તો ગામમાં મળતી હોય ને બજારમાં કે કેવી છે. કેવી રાખડી ને એવી ચાલે
હા, એવી ચાલે.
એ હારમાયલી છે એને કોય તો ચાંદીની બાંધે, કોય સોનાની બાંધે
હા.
કોઈ હીરાની બાંધે જેને જેવી ગમતી એવી બાંધતા હોય.
હા, જેમ જેવી ઉગાણો હોય એવી બાંધ
હા, પેલા એવું નહતું પેલા તો બાંધી દેતા કપડાનો એમ કટકો હોય ને એ. બાંધી દેતા, તો હાલ ત
ભગવાનને દ્રૌપદીએ નથી કૃષ્ણને બી એમને
હા.
હવે, બધું નીકળતું છે કે એટલા વાડીમાં એટલી મોંઘી આવી લેવીનું હોલી લેવી ને પેલા એવું કઈ ન હતું.
હા.
હા, હવે તમે તમાર ભાઈના ઘરે જ કે ન્યાદ બા તમે મોકલાવી દઉ.?
હા, ક્યારેક જાવ, ને ક્યારેક ના જાવ એવું જ હોય.
હા.
પછી હું અમારે અહીંયા રાખડી બાંધવા હોય બેનું એટલે પછી ન પહોંચાય તો હું કુરિયર દ્વારા મોકલી દઉં.
હા.
ક્યારેક પોહચાય જાય તો જઈ આવવાનું એવું નહી કે જવાનું જ.
હા.
છેવ ટાઈમ એમ
હા, એ તો બરોબર છે.
વરસાદ હોય તો પછી કેમ નીકળી શકે છોકરા વાળા.?
હા, પછી ગામડાઓમાં તો પાણી ભરાઈ જતા હોય વરસા
ભરાઈ જાય હા, નદી આડી આવી જાય તો નીકળાય નહી ગામડામાં રહેતા હોય તો. એટલે એ પછી ફરજિયાત નઈ કે જવું જ પડે એમ. કુરિયર દ્વારા મોકલી દેવાની એ સુવિધા સારી થઈ ગઈ છે, સારું છે.
હા, હવે અત્યારે તો ઓનલાઈન, કુરિયર, ને ટપાલ ને બધું થઇ ગયું. એટલે વાંધો ના આવે, બાકી તો ભાઈને રાખડી ન પહોંચાડી શકી આપણે.
હા.
પેલા તો એવું ટપાલમાં લખી-લખી ને મોકલતા કે આ મેં તારા માટે રાખ રાખડી મોકલી હવે, તો આપણે વિડીયો કોલ ફોન આવી ગયા તો વિડીયો કોલ કરી શકીએ.
હા પેલા તો ટપાલ હતી ને?
હા એટલે એમને એમ ટપાલ માં લખી ચીઠી મોકલી દેતા. હવે તો આપડે ફોન ન કરી શકીએ.
હા હવે તો ફોન આવી ગયા એટલે આપણે કઈ શકીએ કે મોકલી છે કે? આવવાનું છે. રૂબરૂું કે એવું આપડે કઈ હકીએ પેલા તો એવું કઈ હતું નહિ ફોન તો
હા એટલે એમને મોકલતા.
એટલી એમને ટપાલ દ્વારા મોકલી દેવાય.
હા
ને કાર રૂબરૂું થઈ આવે નજીક હોય તો રૂબરૂ થઈ આવે.
હા બ બાકી?
પછી મિષ્ઠાન બનાવતા હોય.
હા
રક્ષાબંધન ઉપર તો
હ નવી નવી વાનગીઓ બનાવે.
વાનગી બનાવે મિષ્ઠાન બનાવે પેંડા બનાવે કા તૈયાર લઈ લઈ જાય. ભાઈ સારું.
હા પછી લઈ જાય પછી તિલક કરે ભાઈ ની આરતી ઉતારે ને મીઠાઈ ખવડાવે પછી હા ભાઈ એને ગિફ્ટ આપે.
હા
હમ! એના એનું આયુષ્ય લાંબુ થાય એના માટે બેન પછી પ્રાર્થના કર એવી ભાઈને
હા,
થાળીમાં રાખડી, કંકુ અને ચોખા દિવો અને મી થાય ને એવું લઈ ને નિહારતી ઉતારે હા ને પછી એની પૂજા કરે
હા
ભાઈ બહેન ની રક્ષા કરે
હા પછી તો તરતર જન્માષ્ટમી આવી છે એની તૈયારીમાં લાગી જાય બધા
હા રક્ષાબંધનથી પછી જન્માષ્ટમી આવે
હ તહેવાર પછી એ મહિનામાં તો નકરા તહેવાર જ આવે અલગ અલગ તહેવાર આવા દિવાસો આવે ને
હા ઘણું આવે તે પછી તો સાતમ આઠમને દિવાસો અને પછી પાછું બીજા મહિનામ ચાલુ જ રે નવરાત્રી ને એવું બધું ચાલુ થઈ જાય ચૈત્ર મહિનાલા ચૈત્ર મહિના ના જેમ નૌરતા આવે એમ ભાદરવા મહિનામાં નોર્ તાવે એરામાં આપના હ ઘણા ઉપવાસ કરતા હોય ને
હા નોરતા પછી તરત પાછું દિવાળી આવી જાય
હા
એટલે હવેથી પછી દિવાસો આવશે ને એટલે તહેવાર ચાલુ થાય તે શેઠ દિવાળી હો એમને હોય થોડોક ટાઈમ પછી નૌરતા આવેને ગણપતિ નું આવે ને
હા ગણપતિ આવશે.
હા અલગ અલગ તહેવાર આવે.
હા.
દિવાળી સુધી એમનું
હમ એલે તહેવાર હા તહેવાર ઉ જવાના આપ આપણા
બધા ભગવાન ના તહેવાર આવે જન્માષ્ટમી આવે તો કૃષ્ણ ન જન્મ થાય ચોઈ થ આવે ગણપતિ ના સ્થાપ